હલો. કેમ છો ભાઈ? મજામાં?
બસ મજામાં. હુ કરે?
કાંઈ નહીં આ કોલેજ આવેલા હતા. તો આજે વરસાદ ઓસો હતો એટલે પછી એ નીકળી આઈ આવેલા.
એવું કે. અમે બે આયેલાં કોલેજમાં. એવાનો બહુ વરસાદ થયો. અડધે રેઈનકોટ પહેર્યો. અને નિંદાઈ ગિયા થોડા-થોડા.
હા બસ હવે. સવારે ઉઠીને શું-શું કર્યું તમે?
હવારે ઉઠી ને પેલા તો હુ કેઈ કે આરામ થી પેલા બેઈહો જરાક વાર ટીવી જોઈ જરાક. પછી બાથરૂમમાં ને નાઈને પછી ચાઈ પીધી.
બરાબર છે મેં પણ સવારે ઉયઠો નવખાણ વાગે ઉયઠો ને પછી... સ્નાન કર્યું પછી ચા ને રોટલી વડે નાસ્તો કર્યો ને પછી... કોલેજ માટે આવવા માટે રેડી થઈ ગયો અને પછી હવે દોસ્તાર જોડે... કોલેજમાં લેક્ચર ભરવા ચાયલા સે તો.
હા અમારો... લેકચર થોડો સમયમાં ચાલુ થવાના જ છે પછી અમે બી જાયે લેક્ચર ભરવા.
આજે તો વરસાદ બો છે. તો તમે શું કરવાના છો? લેકચર બધા ભરવાના છો?
હ આજે તો બધા ભરી અવે અમુક અમુક હવે હું કઈક... કે વરસાદ બહુ હોય તો પછી ઘેરે કેઈ બી લાખવા પડે.
બરાબર છે. બરાબર છે કેમ કે વરસાદ બો હોય તો આ.... આપને પછી જાવામાં તફલીક પડે એટલે.
હમ હમણાં વાકી નદી પર આખો પુલ આખો ભરાઈ જવાનો હતો. ઉપર લગીન પાણી આવી લાગેલુ હતું.
હું વાત કરો છો? એટલું બધું પાણી ભરાઈ ગેલુ?
હમ વાકી નદી પર.
અમારા એ વાકી નદી અમારે નજીક જ લાગે. એટલે એ બાજ થી તમે અ... જાવાનું ટાળો તો સારું ને તો પછી આપડે ભગોડવાળા રસ્તે તમે જાય તો વ.... બધું સારું કેવાય.
હ ભગત વાળા તા ભી પહેલા જબ. પેલા હું કેય બ્રિજ આવતા હતા ને નાનલા નાનલા તા બી ભરાય ગેલુ બધું આખું ફુલ થઈ ગયેલુ હતું.
બરાબર. તો આપડે આપડી કોલેજ માંથી આપડે પેલા કેમ્પમાં લઈ જવાના છે તો તમે આવવાના શોકે સાત દિવસ ના હારું.
ની હવે મેં તો નામ ની નોંધાયેલું એટલે હવે નહી હય તું નોંધાવેલું ને.
હા મેં નોંધાયેલું હતું તે હવે સાત દિવસમાં લે જવાના છે પેલી તારીખ.... થી સાત દિવસમાં લઈ જવાના છે તેમાં લિમિટેડ યુનિવર્સિટી તરફથી આપણને નામ. આપેલા છે તો તેમાં મારું સિલેક્ટ છે તો અમે મેં ભાર્ગવ ને બધા. ફ્રેન્ડ જોડે જવાના છે તો ત્યાં લાસ્ટ યર છે, એમ કરીને અમે. ગઈ આવીએ લાસ્ટ યર મેમરી બનાવીએ એમ કરી ફ્રેન્ડે કીધું કે.... ચાલો ને જઈ આવીએે તો મેં પણ કીધું ચાલો જઈ આવીએ મોજ કરીશું બીજું તો શું.
હ... બરાબર છે હવે કઈ નઈ હવે મજા કરી લેવો છેલ્લું જ વર્ષ છે કોલેજ નું બી.
તમે અગાડી પ્લાન શું કરવાના છો, તો હવે એમ આ બી કોમ કરીને? શુ કરવાના છો?
બી કોમ કરીને હવે બસ એમ કોમ કરવાના બે વર્ષ પછી જોબ નું કરશું...
એમ કોમ કરવાનું કોઈ રીઝન?
એમ કોમ માસ્ટર ડિગ્રી હોય ને તો પછી આપણને આગળ જતા હારૂ પડે એમ. બેચલર ડિગ્રી આપડે. કયરી તો હવે માસ્ટર ડિગ્રી બી કરી જ લેવાય ને બે વર્ષ.
બરાબર છે. એ તમારી વાત સાચી છે કે આપડે ભણવાનો ટાઈમ છે તો આપડે ભણી જ લેવાય. પછી આપણે ભાણવાનો ટાઈમ ના મળે એટલે છે ને આપડે. હવે ત્રણ વર્ષ કોલેજ કરીશું પછી બે વર્ષ એમ કોમ કરીશું પછી તો આપણેે.... જોબ પર લાગી જશું તો આપણને ભણવાનું ટાઈમ ઘેર મલશે જ ની એટલે આ વર્ષ છે કે આપડે ભણી લેવું જોઈએ અને પછી અગાડી આપડી સક્સેફુલ લાઈફ જીવવું જોઈએ.
હ, બરાબર છે હમણાં આપડે હું કેઈ કે હમણાં ભણવાનું છે તો ભણી જ લે પછી પૈસા કમાવાનું છે આપડું જીંગી
ભણીશું તો આપડે આગળની જીવનમાં આપણે સક્સેસફુલ લાઈફ છે આપડે જીવીશું ને પછી આપડે એક એવી જીવન જીવશું કે આપડે ભણેલા તેનું આપણે કામ બી આવશે ઉપયોગી બી નીવડશે એટલે આપડે જેમ બને તેમ અવડે વધારે પૂરતું ભણી લેવું જોઈએ.
હમ્મ, આપડા બી જો ની ઘેરવાળા આટલી મહેનત કરીને ભણાવે તો આપડે બી ભણી જ લેવાયને વધારે.
બરાબર છે, વાત તમારી સાચી છે કે આપડા પેરેન્ટ્સ આપણા માટે શું શું કરે છે. ભણાવા મા ટે આપણને ફીઝના પૈસા આપે છે એટલે આપડે પણ આપડે એવું ભણ ભણીને બતાવવું જોઈએ કે તેમને પણ ગર્વ થાય કે નય મારા દીકરા ભણે છે, તો આપણે એવું ગર્વ ફીલ કરાવું જોઈએ, ને આપણા મમ્મી પપ્પાની પણ સમાજમાં સાથી ચોડી થાવી જોઈએ એવું.
હા, બરાબર છે મારો બી એવો જ છે વિચાર. પછી, હવે આજે તો વરસાદ હમણાં તો ઓછો છે કોલેજમાં
હા, આજે તો વરસાદ ઓછો છે પરંતુ કાલે તો બહુ વરસાદ હતો ને આખી રાત પણ બહુ પડીયો અને ઠંડુ વાતાવરણ કર્યું હતું. મે તો ગોદડામાં ભરાઈને એકદમ મસ્ત નીંદર કાઢી હતી, ને ઊંઘ પણ સારી આવી હતી. તમે ઊંઘ કાઢી કે નય?
હા, મને બી બોવ મજા આયી. મારા બાજુ બી દરિયો નજીકને એટલે મસ્ત વરસાદ આવે. એકદમ ઠંડી ઠંડી હવા અને મસ્ત એકદમ ઊંઘ બી એટલી મસ્ત આવે,
બરાબર છે, કેમ કે આપડું વાતાવરણ એવું જેવું એવું છે ને કે, મોનસૂન મોનસુન વાતાવરણ હોય એટલે આપણને ઠંડુ ઠંડુ અનુભવાય એટલે આપને શું ઊંઘ આવી જાય. ને પછી આપણામાં સેહત માટે બી સારું કેહેવાય.
હા, બરાબર છે. આવું હોયને તો મસ્ત સાપડો એકદમ હાવી હુ કે વાતાવરણ બધાને જ ગમે.
હા ને અવડે તો બધા ફરવા પણ બહુ જાય છે વિલસન હિલ છે, સાપુતારા છે. એ બાજુ ને ચર બધો સારો છે તો આપડે એકદાડ જઈશું બધા ફ્રેન્ડને કન્વિન્સ કરીને કે, ને આપડે અ જાવાના છે તો આપડે વોટરફોલ છે ગણેશ વોટરફોલ છે પછી કાલે પ્રિન્સ પણ કયા કરતો હતો, સર ને કે તમે આવાના છો કેમ કે તો આપડે એકદાડ પ્લાન બનાવીને જઈશું ને?
હમ્મ બરાબર છે, કયો સર?
આપણા સ્ટટિક સર સ્ટટિકનો સર આપડો અક્ષય સરને આપડે
અક્ષેપ
હા, જશું તો આપડે એકદાડ પ્લાન બનાવીને જશું એમ કીધું તો તમારો વિચાર શું છે? આપડે જઈશું?
હા, બરાબર છે એવો વિચાર સારો છે.
બીજું તો શું ચાલે છે. ભણવામાં તમારું કેવું છે? કઈ વિષય નબળો હોય તો મને કેવો માર્ગદર્શન આપું તમને?
હમણાં ભણવામાં તો હવે બધા જ કેતા છે કે સેમ ફાઈમાં હવે બીકોમમાં બીઆરફ જ ઉભાડી છે. તેમાં જેબ કરતા શે?
બીઆરફ એક એવો સબ્જેક્ટ છે ને કે આપડણે એમાં બધી કલમ યાદ રાખવા પડે છે. ને તેમાં બધી વ્યાખ્યાને પ્રોપર ટુ પ્રોપર લખવા પડે છે, આપડે એટલે આપડે એક્ઝામ માટે પેલેથી જ વાંચવા પડશે ને આપડણે સ્ટાર્ટિંગમાં વાંચી લઈ ને તો સારું પડે. એઝામ માટે પ્રિપરેશન આપડી સારી રહી એટલે, આપડે જે હવડે મેમ ચલાવે છે તે આપડે બધું, વાંચીને મગજમાં ઉતારવા જેવું છે, એટલે આપડે વાંચી લેવું જોઈએ. જેથી આપણને એક્ઝામમાં આપણને મુશ્કેલી ન નીવડે. આપડે આપડે શું કરીએ કે એક્ઝામ આવે એ પેલા દસ દિવસ પહેલા આપડે વાંચીયએ તો તેમાં કશું યાદ ન એપલ એ એ એ કરતા પેલા આપણે પેલે થી પ્રિપરેશન રાખ્યું હોય તો આપડે સારું કેવાય કે નહી.
હમ્મ બરાબર છે. આપડે હમણાંથી જ જો મહેનત કરું હો તો આપને બી આગળ જતા હુ છેલ્લા એક્ઝામ ટાઈમ પર તકલીફની પડશે એટલી બધી
હા એ વાત તમારી બરાબર છે કે આપડેથી પ્રિપરેશન કરીએસું તો આપણે માર્ક બી એવા સારા સ્કોરિંગ કરીશું. ને આપણા માટે આ પસન્ટેજ પણ સારા હશે.
ને આપડે જો હમણાં એમ કોમ કરવાના ને તો આપડે હું અમ કે બી કોમ માં ટકા સારા જુયએ તો આપડને હું ક કે જલ્દી થી એમ એડમિશન મળી જાય એમ કોમમાં
આ વખતે એની સિસ્ટમ એવી છે.
હ વધારે શું કે વધારે ટકા જોયને પછી આપડે એક્સ્ટ્રા હાઈ પેમેન્ટ માં ફી ભરવા પડે.
બરાબર છે આપડે હા હવે મને સમજાયું કે એમાં એવું છે ને કે એમ કોમ એવા બહુ ઓછા જણા કરે છે એટલે સીટ લિમિટેડ હોય. એટલે આપડે. બરાબર છે એટલે આપડે જેમ આપડે ટકા આપડે સારા લાવીસુ તેમ આપણા માટે સીટ આ સીટ આપણને મળી શકે ઉપયોગી નીવડે
હા બરાબર છે.
હા બીજું શું કે છેો હવે આજે લેકચર ભરીને જ જવાના છો બધા.
હ આજે તો બધા ભરવા જ પડશે કાલે રજા ગઈને અમારેથી અવાયું નહી.
બબર તમે કાલે કેમ ના આવેલા હતા.
કાલે વરસાદ બહુ હતો ને પછી અમારે અહીંયા હું બ્રિચ અંબર આઈ ગયેલો હતો. એમાં અવાયુની. તા રિસ્ક કેવો હતો વધારે બ્રિજ પરથી ડાયરેક્ટ જવાય નહી ને. એટલે પછી ઘેરવાળા બી ના પાડતો હોય કે બહ પાણી હોય તો નઈ જવાનું ને.
બરાબર છે. બરાબર છે તમે અગાડી જણાવ્યું હતું કે હા કાલે વરસાદ બહુ પડ્યો હતો. એટલે અમે આવી ના શકે. કઈ નહી એ તો આપડે તમારું કાલે જે બાકી રહી ગયું હશે તે આજે મેં તમ એને સમજાવી દેસ ને. જે નોટ્સ લગાવી નોટ્સ લખાવી હસે એ મે મે. સર એ તે તમને આજે મુ સેન્ડ કરી દઈસ ઓકે
હ ઓકે. અમાં આજે તો કયા કયા લેક્ચર્સ સે પહેલોને એ બધા.
અચછા. પેલો સર્ટિફિકેટ કોર્સ નો છે એટલે કે આપડું સબ્જેક્ટ નું નામ ડિજિટલ માર્કેટિંગ તેને કાલના જે આપણા સબ્જેક્ટ હતા તે જ સ્ટેટિક્સ છે પછી બીઆરએફ છે.
કાલના જ છે ને આપડા સોમવાર ના જે લેક્ચરો હતા તે
હા કાલના જ છે આપડા સેમ સબ્જેક્ટ છે.
હા કઈ નહી તો હવે આપડે ભણો શું ન કરીએ હવે. હવે થોડો સમયમાં મારો બી લેક્ચર ચાલુ થવાનો જ છે.
હા અમારે તો એક વાગે લેક્ચર શરૂ થશે કેમ કે અમારો કોમર્સ ફિલ્ડ એટલે બપોરનો ટાઈમ હોય એટલે અમારે લેટ થાય
હા હમણા આજે તમે સામાં આવ્યા
કે અમે આજે અમે રિક્ષામાં આવ્યા અને વરસાદ શાક ઉઘરાઈ ગયેલો હતો એટલે પછી મેં નીકળી આવ્યો કે વરસાદ નથી તો કાલેજ નીકળીએ એમ કરીયોઓ વિચાર એટલે પછી આવી લાયગો એટલે હા વરસાદ બોવ ની હતો એટલે નીકળી આવ્યો કોલેજ.
હમ. અમે બે આજે આવ્યા હોત તો રેન્કોટ ની પેરલો હતો પણ અડધેથી બોવ વરસાદ પડવા લાગ્યો ગયો હતો અમે અ પછી રેનકોટ પેરવા પડ્યો.
બરાબર છે તમારે તો સારું કેવાય કે ગાડી પર આવે છે એટલે રેનકોટ પેરે તો સારું કેવાય.
હમ બરાબર છે પણ રેનકોટ પેરવાનો બી કંટાળો આવે અડધે થી વરસાદ આવી જાય ને એવું થાય એટલે.
તમારો વિચાર સારો છે પરંતુ આપડે પણ સ્વાસ્થ્ય માટે સારું રાખવા માટે આપડે આપડે ભીંજાઈશું નહી તે માટે આપડણે રેન્કોટ પહેરવા પડે છે ને તમારે એવું કે પાણી જેવું હોય ને તો તેમાં આપડે ગાડી બગડી શકે છે એટલે તમારે સાચવી ને જવાનું.
હમ બરાબર છે તમારી વાત પણ સાચી છે હવે.
હાલો તો આ મારા બીજું તો કઈ નઈ હવે લેકચરમાં જવાના છે તો હવે
હમ ચાલો તો હવે અમારો બી ટૂંક સમય માં લેક્ચર ચાલુ થવાનો છે.
હા હા ચાલો તા લેક્ચરમાં જાઓ મેં પણ લેક્ચર ભરું. એ એ ચાલો મળીએ પાછો કોલ કરીશું.
હ ચાલો.